હલો. હલો. હેલો.
બોલ.
હેલો અવાજ આવે.
હા આવતો છે અવાજ ક્લિયર આવતો છે અવાજ બોલ હું કેક.
હા હું કર.
અ નહી આ બેહેરેલી હમણાં જ કામ પતાય્યું ને બહેરેલે તાર જ કોલ આવ્યો.
મેં હવારે કરું એમ કર્યું પછી ચાલ મેં કીધું હાંજે ફોન કરા એમને પછી હમણાં ફોન કર્યો.
હ હા હા બરાબર બરાબર. મેં હમણાં તને કોલ કર્યો જ નહી એટલે યાદ કર્યા કરતી હતી એને કોલ ચા. કોલ કરું એમ કરીને પણ આવ્યો જ નહી.
કઈ હું કરે ઘરે બધા.
અધા હારા છે તારે ઘેરે કેમ છે.
હા બધા હારા છે.
તેને બધા હા હમણાં તો હમણાં તો કેશે નથી. તે નથી હમણાં તો ભાઈ હમણાં સ્કૂલ ચાલુ થ જ તો સ્કૂલ ન બધું ટાઈઇમ બધું સેટ ખોરવાઈ જાય. પછી.
હા બરાબર મેં કરું કે હમણાં હવારે ફોન તું એ કરેલ મેંક વાર્તા કેવાની છે એમ કરને ફોન કરેલો એમ કરીને પછી. ચાલ મેં કીધું હમણાં કરી જો હમણાં એમ બી મેં નવરી જ બેહેલી છે. મે કીધું હમણા
હેલો અવાજ હડકો નની આવે. નેટવર્કમાં મા આવું નેટવર્ક.
હલો.
હા હ હવે આવતો છે.
હા કઈ નઈ તો
હવે ક્લિયર હતા તશે મે તને એ. હવાર એવું કેવાર ફોન કરલો તે કંટાળી ગે લી બે. રલી હતી એટલે ચાલ ની એને ફોન કરને મેં અતે ને બહુ વાર્તા કેતી હતી બધું મને એક વાર્તા કે.
હા કેમ ને સત સાત પૂજ વાળું એ વાર્તા હાંભરલી ને. થોડી ઘણી યાદ ત હોય ને.
થોડી ઘણી યાદ છે પણ તારો સેન હાચી કેમ ને અવાજ ન એટલો તારો નેટવર્કમાં નહી હે ન તો લખેલા ને પેલા તારો અવાજ છે ન મ એકદમ ક્લિયર નથી આવતો લે એ નેટવર્ક વાડાગી જગપર છે જાની. ને તો કાનમાં ઇયરબટ લાખેલા હોય ને તો તે કલ લાક. હું કેય.
હલો અવાજ આવે.
હા હવે બરાબર આવ હ તો નેટવર્ક ગેય અહે એટલ અવાજ બરાબરઆતો છે હવે.
હ અ.
હવે વાર્તા કર ને હવારે તેન સ્પેસ ફોન કર પણ તું એ રિસીવ કર્યો જ ની એટલે હમણાં મેં બરોબર હામડા
હા. હા તો પેલ વાંદ્ર પેલુ ઉંદર હતા સાકુશિયળ એ થોડી ઘણી વાર્તા યાદ અહે ને.
હા હા સાંભળેલા તે તો બ સમય નાલી અતિ ત્યારે સાંભળી હમણાં તો સાંભળીને હમણાં તો હુંતી તો મેં તને વાર્તા કરતી હતી હવે. તું મને આજે કે
હા કેમક એક ઇ ઉંદર હતા તે તેમની મમ્મી સાથે રહેતો હતો તો તેની ઉંદરની સાટ પૂસરી હુટી ને તે સ્કૂલે જટો હટો તેના ફ્રેન્ડ તે એને બહુ ચીરવતા કે ઉંદર સાટ પૂસડ્યો ઉંદર સાટ પૂસરયો એમ કેને ચીરાવતા તો એક દિવસ સ્કૂલ ગીયો ત બધા ચિરાવા લાયગા. અને પછી કે કે ઊંડસ સાટ પૂસડ્યો ઊંડસ સાથ પૂસડ્યો એમ કે પછી તે ઘરે આવી. ને વાળન પાસે ગીયો ને પછી એક પુશરી કાપી આયવો. ને પછી પાછા બીજે દિવસે સ્કૂલ તૈયાર સ્કૂલ જવા હજુ તૈયાર થીઓ ને પછી પાછા ગીઓ સ્કૂલે જવા હજુ. ને પછી પાછલ થી એના ફ્રેન્દ મઈલા એ ને દોસ્દાર લોકો તે કેવા લાઇ ગીયા ઉંદર સાત પૂસરીઓ ઉંદરની સાત પૂસરી હતી હવે છ પુસરી કાપ છ પૂસરી ઠેઈ ગી એટલે હવે એમ કે ઉંદર છ પૂસડ્યો અંદર છ પૂસડયો એમ કઈ ને પાછા ચીરવા લઈગા અ ઉંદર ને બહુ નિરાશ થઈ ગીયો બહ ખોતું લાઈગુ અને પછી પાછ તે ઘરે હોય ની મમ્મી ને કીધું. કે મમ્મી મને ઊંંદર છ પૂસર્યો ઊંદર છ પૂસર્યા એમ કને ચીરવે એમ. પછી પાછા વાળાદ પાસે ગીઓ ઉંદર અને પાછી એક કપ લઈખી પછી પાછ બીજે દિવસે સવારે વેલો ઉથીયો ને તયાર થીયો ને પછી પાસો સ્કૂલે ગ્યો ને પછી તા પાછા એના દોસ્તાર મઈલા બાર ગેટ પર ને પછી પાછા કેવા લાઇગા, ઉંદર પાંચ પૂસડયો, ઉંદર પાંચ પૂસડયો, એમ કેવા લાઇગા એને પછી ઉંદરને પાંચ પુસરી એ એમ કેવા લઈ ગયો પછી બો એ બો રડવા લાઈગો, એને બો દુઃખ થઈ ગયું, કે મને પાચ પાછા મને પાછા ચીડવે એમ કરીને, પછી પાછો ઘળ આવ્યો ને પછી પાછા એને મમ્મી ને કીધું, કે ઊંંદર ની પાચ પૂછડી, ઊંદર ની પાંચ પૂછડી, એમ કરીને મને બધા બધા ચીડવે એમ તો એની મમ્મી એ કીધું પાછો જા વારન પાસે એક પાછી પૂછડી કપ કપાઈ આવ, તો ઊડર ને પાછી ચાર પુછડી થઈ ગઈ, ને પછી પાછા ઘેરે આવ્યો એ મમ્મી ને કીધું કે મમ્મી મેં ચાર પૂછડી છે એમ, એમ કરીને પછી પાછો સવાર વેલો ઉઠ્યો ને પછી પાછો સ્કૂલે જવા હજુ તૈયાર થઇ ગયા ને પછી સ્કૂલમાં ગયા ને પછી એના પાછા દોસ્તાર મહિલા અંદર ની ચાર પૂછડીઓ, ઊંદરની ચાર પૂછડીઓ એમને પાછળ ચીડાવા લાગ્યા પછી ઉંદર ને પાછું બો ખોતું લઇગુ ને પાછા બો રડવા લાગીયો. પછી પાછા ઘેરે આવીને એની મમ્મી ને રડતો રડતો કે મમ્મી મારા દોસ્ત લોકો પાછા તો મને ચીડવીયા કરે કે ઉંદર ચાર પૂસડ્યો, ઉંદર ચાર પૂસડ્યો એમ કરીને પછી પાછ છ વાળન પાસે ગયા પછી પાછ છ એક પુસ્ડી કાપાઈ આવ્યો અને ત્રણ પુછડી રહી ગઈ, પછી એની મમ્મી ને કીધું મમ્મી મેં એ ર તોણ પૂછરી છે હવે એમ કીધું ને પાછા બીજે દિવસે સ્કૂલે જવા હારુ તૈયાર થયા અને પાછા સ્કૂલમાં પહોંચ્યો અને પછી પાછો કેવા લાઇગા એના દોસ્તાર લોકો કે ઉંદર ની ચાર ત્રણ પૂસડ્યો, ઉંદર ની ત્રણ પૂસડ્યો એમ કરીને પાછા કવા લાઇગા પછી પાછો ઘેરે આવ્યો રડતો રડતો અને પાછી એની મમ્મી ને કીધું, મમ્મી મને તણ પુસડી ઉંદર ત્રણ પૂસડ્યું એમ પછી પાછા વાળંદ પાસે ગયા પાછી એક પુસરી કપ પી પાછ બે કપ બે થઈ ગઈ. પછી પાછા બીજા દિવસે સ્કૂલ ગયો ને પછી પાછો એના દોસ્તાર લોકો કયા પાછી બે પૂછડયો અંદર બે પૂછડ્યો એમ કે પાછો રડતો રડતો ઘેર આવ્યો અને પછી પાછો બે પુસડી કાપા એમ. અને એક રહી ગઈ ને પછી પાછો બીજા દિવસ ગયા પાછા ચીરોવા લઈ ગયા એના દસ્તા લોકો કે અંદર એક પુસડી ઉંદર એક પુસડી એમ. પછી પાછા વાળંદ પાસે પાછા કપાયા એ ને પછી એની મમ્મી ને કે મમ્મી મે આ બી પાછી કાપાય આવું એમ કે પછી પાછો વાર એક કા પાય અને પછી બાડો ઈ ગયો અંદર પાછી મમ્મી ને કેય મમી મેં બ્ડી પૂછરી કા પી નાયખી ને પછી તે પાછો સ્કૂલ બીજે દિવસે જવા હજુ તૈયાર થઈ ગયા. પાછા એના ડોસતાર મયલા ને પછી પાછો કેવા લાગ કે ઉંદર બાડો ઉંદર બા ડો ઉંદર બાડો એમ કરીને પાછા કેવા લાયગા ને પછી તે પાછ ઘરે આયવ પાછ રરતા રરતા બોરડે બોર ને પછી પાછા એની મમ્મી ને રડતો રડતો કેય મમ્મી મને માછા મારા દોસ્તાર લોકો ઉંદર બાંદો ઉંદર બાંદો ઉંદર બાંદો એમ કરીને પાછા ચીઠવે એમ કેય પછી એની મમ્મી પાછી એક ખુસરી ચીપકાઈ આયપી ને પછી એની મમ્મી એ કીધુ કે ઉડરની એક પૂછડી જ આવે હવે એમ‌ કીધુ‌ હવે પાછા ની ચીરવહે એમ કે પાછા બીજે દિવસે સ્કૂલ ગીય પછી પાછા એના ડોસ્તારલોકો મયલા અને ઉડર ની એક પુચદી ઉદરની પુચદી કેને ચીરાવા લાયગા એને પછી ઉદરે કીધું ઉડર ની તો એક જ પૂછડી આવે હવે મને કમચી રવાના એમ પછી પાછા દોસ્તાર લોકો પછી એન ચીરવાનુ રવાનું બંધ કરી લાયખુ પછી તેના દોસ્તાર સાથે પછી પાછા મિત્રતા બની ગઈ ને પછી તે હવે પછી હવે રોજ ના સ્કૂલ જતો છે હવે પાછા એના રોસ્તા લોકો પછી હવે નથી હવે ચીરવતા ગઈમી કે મારી વાત
બો ગરમી મને ઉંદર વાળી વાત્રા પહેલી વાર સાંભળી કેટલા ઘણા સમય પાસી સાંભળી મજા આવી ગેય તે ઉદરાની વાત કયરી મજા આવી ગઈ તારી સાથે વાત કરવાની મને બો મજા આવી કેટલા ઘણા સમય પછી આપડે પહી વાત કયરી વા તા કરી હમણા સુધી મેં જ વા પણ આજે તો વાર્તા કરી બો‌જ ગયમુ તારી સાથે વા તો જે કયરી જે રી તે ઉદરા ની પૂછકી હતી તે વારંવાર કાપ્યા હતા અને દોસ્ત ને ચીણતો હતો. બો મસ્ત હતી.
હવે તે તારી બેન જોડે હવે એને પછી હંભળાવ જે કે ઊંડા ની સાત પૂછરી અમે મામારી દોસ્તા ને પૂયછું કે સ્કૂલ માં જતી હ તેની ટીચરે તેને હીખવેલી તે મે એને પૂછી તેને કીધી છે મે તને હવે તને કેવા એમ કેજે એને સંંભરાઈ જો જે કેવી લાગે પછી મને કેજે એને
હ હ પાક્કું કેવા તું એ મને વાર્તા કીધી મે મારી બેનીને ની કેવાની કે તે જ ને પેલે હું બેની બેની વાર્તા કરા મે મારી ફ્રેન્ડે મને ઉંદરની વાત વાર્તા કહી કે તે ઉંદરની સાંજ પીછડી હતી તે વારંવાર સ્કૂલ માં જતો હતો અને અને દોસ્તાર એને ચીડતો હતો. તો તે વારાણ પર જઈને એક પુછડી કપાઈ આવતા તો પાછળ ડોસ્તર ચીરવતો હતો એવી વખતની સાત ખત એના દોસ્તાર એને ચીડવા સાત દિવસ સુધી એને ચીડ્યો પછી આઠમા દિવસેને ચીડાવતા અને બંધ કરી નાખ્યું
બંધ કરી નાયખુ એને પછી એને પાહી મિત્રતા કલ લાયખી એમ કરીને બધી વાત કર હા સરસ વાર્તા કરી હવે તો તારે જ વાર્તા કરવા પડશે હવે મેં વાર્તા ની કરુ તારે જ બધી વાર્તા કરવાની મને
હા પાક્કું પાક્કું હવે મેં બી મારી બેનને કેવા કે પેલી જઈને પેલી દીદી છે એક દીદી તેને મને વાર્તા કરેલી કે મેં તને કેવાય એમ કેને કેવાયને કે એ વાર્તાા મને હીખવતી એ પાછ પછી મારી બેન રાતે વાર્તા કરે ને તો જ હોય પછી યુટ્યુબ પર મૂકી આપે. તો એ વાર્તા સાંભળે નહી એ કે મળે બોલીને વાર્તા કરે તો જ મેં હું એમ કરીને કે એટલે તો મુળ તો દુઃખી દુખી જાય તો મારે મમ્મી એ પપ્પા એ તો અહી જણા એ વાર્તા કરવા પડેને એટલે સારુ એટલે ડેલી એક એક એક એક જણા એ વાર્ વાર્તા કરવા પડે. તો હારું તો ચાલ તો પછી આપડે કાલે સવારે કરાય દસ વાગે ફોન
હા સારું વાંધો નહી. સારું ચાલ.
ચાલ.